આજે ઘણા દિવસોથી વાત થઈન હતી ને એ તારી ખબર પૂછવાનો વિચાર આવ્યો
હું સારી છું તું કેમ છે આજકાલ હું આરોગ્ય અને સ્વચ્છતા વિશે બધું ધ્યાન આપું છું તેથી ઘણી સારી લાગણી થાય છે
બહુ સારું ખરેખર આરોગ્ય સારું હોય ને તો જીવનના બધા ધક્કમ સરળ બની જાય છે અને મન પર હંમેશા ખુશ રહે છે
હા હું દરરોજ વહેલી સવારે ઉઠું છું થોડું ચાલુ છું અને પછી સ્વચ્છ પાણી પીવાથી
હા તો ખુબ જ સા તારી આદત છે હું પણ હવે નિયમિત કસરત કરાવાની શરૂઆત કરી રહ્યું છું જેથી શરીર પણ તંદુરસ્ત રહે
માત્ર જ નહી ખોરાક પણ મહત્વનો છે તાજા શાકભાજી અને ફળો ખાવાથી શરીરને પૂરતું પોષણ મળતું હોય છે.
ખાવાનું ઘરે વધારે ખાય છે જેના કારણે આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઉભી થાય છે.
હા જોઈને જમવું જોઈએ આસપાસની જગ્યા સાફ રાખવી જોઈએ અને શુદ્ધ પાણી પીવું ખુબ જ મહત્વનું હોય છે.
હું જોઉં છું કે જ સ્વચ્છતા સારી હોય ને તો લોકો ઓછો વીમા પડે છે અને બાળકો પણ વધુ સ્વચ્છ છે.
હા એ તો સાચી વાત છે આરોગ્ય અને સ્વચ્છતા એકબીજા સાથે જોડાયેલા જ હોય છે આ વિષય પર હજુ ઘણી વાતો કરી શકાય છે.
કઈ ઘન રસ પદ વાતો અમારે છે. પણ ચાલો તું દરરોજ કેટલા સમય કસરત કરે છે અને તે તેનાથી શું ફાયદો અનુભવાય છે તે મને જણાવ
સભ્રતા અને
મને લાગે છે કે નિયમિત કસરત કરનાર લોકોમાં આત્મવિશ્વાસ પણ વધે છે અને તેઓ વધુ સક્રિય પણ રહે છે.
હા અને સાથે પૂરતી ઊંઘ પણ જરૂરી હોય છે. કારણ કે શરીર ને આરામ મળે ત્યારે આરોગ્ય વધુ સારું રહેતું હોય છે.
ઘણા લોકો મોડી રાત સુધી જાગે છે અને પછી તક અનુભવતા રહે છે જેનાથી કામમાં પણ અસર પડે છે.
ચે કહ્યું હું પ્રયત્ન કરું છું કે તમે સે સુઈ જાઓ અને સમય જાગું છું અને દિનચર્યા સારી રહે છે. એ તો સાચી વાત છે ઘર આસપાસ કચરો ના નાખ ખવો જોઈએ. કારણ કે તેનાથી મચ્છરો અને અન્ય જીવ જં
ખાસ કરીને વરસાની ઋત તોમા સ્વષ્ટ પતિ વધુ તધાઈ રાખવી જોઈએ. તેથી બીમારીઓ થી બચી શકાય.
હું મારા પરિવારને પણ હમેશા હુ તો કહું છું કે હાથ સારી રીતે સાફ કરવા જોઈએ અને શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
ખુબ સરસ હવે નાની નાની આરોતો તો લાબા ઘરે આરોગ્ય ને મુજ જુધ બનાવે છે અને જીવનને સુખી બનાવે છે
હા આરોગ્ય અને સ્વચ્છતા વિશે હજુ પણ ઘણી મહત્વની વાતો બાકી છે
એ બાળકોને નાની ઉંમર થી જ આરોગ્ય સ્વચ્છતા ની સારી આડતો શીખાવવી ખૂબ જરૂરી છે
જે યોગ્ય તેઓ વિકસે ને તો તેઓ આખું જીવન સ્વસ્થ અને જવાબદાર નાગરિક તરીકે જીવી શકે છે
સ્વ્છ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે ને તો વિદ્યાર્થીને ઘણી ઉપયોગી માહિતી મળી શકે
સાચું કહ્યું ઘણા વિદ્યાર્થીઓ શાળા માં શીખેલી સારી વાતો પોતાના ઘરે પણ અમલમાં મુકતા હોય છે
જય સર સ્વસ્થ રાખે છે ને તેનું વાતાવરણ પણ વધુ સુંદર અને આરોગ્યપ્રદ બને છે છે
હા રસ્તા પર કચરો ફેંકવાની આડત છોડવી જોઈએ અને દરેકે જે પોતાની સમજ જોઈએ
વષ વાતાવરણ હોવાથી હોવાની ગુણવત્તા સારી રહે
હા ઉપરાંત નિયમિત આરોગ્ય તપાસ કરવાથી ઘણી બીમારીઓની સમયસર જાણ થઈ શકતી હોય છે અને યોગ્ય સારવાર
ઘણા લોકો તકલી કોને હો ગણેશ
એ તો સાચી વાત છે આરોગ્ય પ્રે સાજક રહેવું એ દરેક વ્યક્તિની ફરજ છે અને તેનાથી પરવાર
મને લાગે છે કે સ્પર્શ શરીર અને સ્વચ્છ જીવન શૈલી સફળ જીવનનો મહત્વનોો આધાર છે
હજુ પણ આવીશ ના ઘણા પાસાઓ છે જેના વિશે આપડે આગળ વાત કરીએ
ચોક્કસ આજ કલ માસે ગ વિશે પણ ઘણી ચર્ચા થાય છે તું તેના વિશે શું વિચારે છે
મને લાગે છે કે માનસિક આરોગ્ય પણ શારીરિક આરોગ્ય મહત્વનું છે કારણ કે મન ખુશ હોય ને તો જીવન સરળ લાગતું હોય છે.
અને એ ચિંતા ના કરે ને તનાવ અનુભવતા હોય છે. હા તેનો આરોગ્ય પર પ્રભાવ પડે છે.
હા તેથી થોડો સમય પોહચ તાણા માટે કવો જ જોઈએ મનપસંદ પ્રવૃતિ કરવાથી મને શાંતિને આનંદ મળતો હોય છે.
મને લાગે છે કે સ્પર્શ અને સાત વાત વાતાવરણમાં રહેવું માનસિક આરોગ્યમાં તે પણ ખૂબ લાભદાયક છે.
હા જ્યારે આસપાસ સફાઈ હોય અને પ્રદુષણ ઓછું હોય ને ત્યારે મન પ્રસન્ન રહેતું હોય છે અને કામમાં પણ ધ્યાન સારી રીતે લાગે છે.
આજકાલ લોકો ઘણી વાર મોબાઈલ અને અન્ય સાધનોમાં વ્યસ્ત રહે છે. જેના કારણે શરીરની હલનચલન ઓછ ઓછી થઇ જાય છે.
સાચચું કહ્યું લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીવાથી શરીરને ઠકાન થઈ શકે છે ને થાક
દે દી થોડા થોડા સમય પછી. ઉભા થવું ચાલવું અને શરીરને સક્રિય રાખવું જરૂરી છે. સ્વચ્છ પાણી પીવું પણ ખુબ જરૂરી છે. છે. કારણ કે શુદ્ધ પાણી થી ઘણી બીમારીઓ ફેલાય શકે છે.
હા અને ખોરાક બનાવતી વખતે મન સ્વચ્છ તા નો ધ્યાન રાખવો જ જોઈએ. જેથી પરિવારના બધા સભ્યો સ્વસ્થ રહે છે.
મને લાગે છે કે આરોગ્ય તો સાચી સંપતિ છે. કારણ કે સારું આરોગ્ય હોય ને તો જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી શકાય છે.
પૈસા અને સુવિધાઓ પછી આવે છે પરંતુ સારું આરોગ્ય ના હોયને કોઈ પણસો આનંદ શકાતો જ નથી.
તેથી દરેક વ્યક્તિએ પોતાના આરોગ્યને સ્વથ પ્રમાદે નિમિત ધ્યાન આપવું જોઈએ, અ સારી યાદો તો અપનાવી જોઈએ.
હા, હજુ પણ આરોગ્ય અને સ્વચ્છતા સંબંધી ઘણા મુદ્દાઓ બાકી છે.
મને લાગે છે કે આરોગ્ય વિશેની સાચી માહિતી, દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ, જેથી લોકો યોગ્ય નિર્ણયો લઈ શકે.
હા ઘણી વાર અપૂર્ણા માહિતી ના કારણે લોકો ખોટી આડતો અપનાવતા હોય છે, અને પછી આરોગ્ય સંબંધિત મુશ્કેલી કેજના સામનો કરવાો પડતો હોય છે.
હે ડોક્ટર સલાહ મુજબ, જીવનશૈલી રાખવી અને જરૂર હોય ને તે માર્ગદર્શન લેવું
હું પણ એજ માનું છું. કારણ કે નિષ્ણાંતની સલાહ થી, યોગ્ય માર્ગ પ્રસન્ન જ કરવો જોઈએ, મજુ સર બ જાય છે.
ભોજન લેવું. પણ આરોગ્ય માટે સારું છે, તેનાથી શરીર કાર્ય ક્ષમતા જળવાઈ રહે છે.
નમાં પૌષ્ટિક આહાર લેવો જોઈએ. શરીરને જરૂરી શક્તિ અને ઉર્જા તેનાથી મળી રહેતી હોય છે.
ફષ્ટ અંગે પણ સમાજમાં જાગૃતિ વધવી જોઈએ. જેથી દરેક વ્યક્તિ પોતાના આસપાસનું વાતાવરણ સ્વસ્થ રાખે.
બની શકે છે.
મને ખુશી થાય છે. જે લોકો વૃક્ષારોપણ કરે છે, અને પરિવારને સ્વસ્થ રાખવા માટે પ્રયત્ન કરે છે.
સાચું કહ્યું, સ્વચ્છ પર્યાવરણ સારું આરોગ્ય, એકબજા સાથે
હા જે આપને આરોગ્ય અને શ વિશે ઘણી ઉપયોગી વાતો કરી, મને ઘરું નવું ચાલ આવર્યું. આજ કલ પ્રદૂશન ઘણું વધી ગયું છે. આપ ના આરોગ્ય પર બહુ. ખરાબ અસર કરે છે.
હા ખાસ કરીને હવામાં ધૂળ અને ધુમાડા વધવાથી શ્વાસ લેવામાં મુશ્કેલ થઈ જાય છે અને એલર્જી જેવી સમસ્યા પણ હોય છે.
વૃક્ષો વાવાના પ્રયત્ન કરવા જોએ. કા કેે રઋષો હવા દૂધ રાખવામાં મદદ કરે છે.
સાચો કહ્યું વૃક્ષો માત્ર હવા સુધ નથી કરતાતા. તા.
પાણીનું પ્રદૂષણ પણ એક મોટું કારણ છે ઘણી બીમારીઓનું તેથી પાણી સ્વસ્્છ રાખવું ખૂબ જરૂરી છે.
હા નદી કે તરામાં કચરો ન નાખવો જોઈએ અને પાણી ન યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
પ્લાસ્ટિક નો ઉપયોગ પણ ઘટ કરવો જોઈએ.
હું હવે કોશિશ કરું છું. કે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની ઠેલી નો ઉપયોગ કરો. જેથી કરી ને પર્યાવરણ સુરક્ષિત રહે.
હવે નાની નાની આડો તો અપનાવાથી. પણ મો તોો ફેરફાર આવી શકે છે અને આરોગ્ય પણ સુધરી શકે છે.
સાચું કહ્યું જો પર્યાવરણ સસ વસે. તો લોકો પણ વધુ સ્વસ્થ રહેશે.
પાછ લોકો સષ્ જાગૃત કરીએ.
હા આ જવાબદારી આપણને સૌને મળ
ચોક્કસ કારણ કે જો આપણા આજુબાજુ મોહલ્લા કે ગામમાં જો સ્વચ્છતા ન રહેશે તો આજુબાજુ આસપડોશના લોકો ને બીમારી થશે.
હા એટલા માટે બધું સ્વસ્ જ રાખ ખો જઈએ
નડી તરાવ જે કઈ ગંદકી હોય ને તેને સહસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી લોકો બીમાર ના પડે